હાલો, કેમ છો?
હા, જય શ્રી કૃષ્ણ, મજામાં હો, તમે કેમ છો?
બસ મજામાં હો, હવે આજે તો પેલું ફાસ્ટ ફૂડ ને, હોમમેડ ફૂડ વિશે વાત કરીશું આપણે. કે. ફાસ્ટ ફૂડ કેટલું હાનિકારક છે, આપણી લાઈફ માટે. અને હોમમેડ ફૂડ કેટલું જરૂર છે. કે કેટલી જરૂરિયાત છે આપડી, આપણા શરીર માટે એમ. અત્યારે.
બહુ સરસ.
હમ્મ અત્યારે કેવું છે કે, અત્યારે લોકોને ફાસ્ટ ફૂડ જ બહુ જ ભાવે છે. અને એના વગર લોકો રહી નથી શકતા. પણ કેટલું નુકસાન કરે છે, એ લોકો સમજતા જ નથી કે આ ફાસ્ટફૂડ આપણી લાઈફ માટે કેટલું નુકસાનકારક છે એમ. કે ફાસ્ટ ફૂડના લીધે અત્યારે ફાસ્ટ ફૂડમાં વધારે પડતું ચીઝ. પનીર એ બધું હોય છે, એના લીધે આપણને આપણું આપણા શરીર માં કાર્બોહાઈડ્રેટ્સ વધે છે. અને એના લીધે મેદસ્વીતા થાય છે કે, હાર્ટ બ્લોકેટ. થાય છે, એ બધું થાય છે, એમ અને હોમમેડ. ફૂડ એકદમ સાદું ફૂડ તો અત્યારે કોઈને ખાવું જ નથી.
સાચી વાત બેન.
કે ઘર બને. કે ઘરે બનાવેલું સાદું ફૂડ ખાઈએ, લાઈક ખીચડી છે, ભાખરી છે. કે દાળ-ભાત, શાક, રોટલી છે, એવું બધું તો અત્યારે કોઈને ખાવું જ નથી, પીઝા બર્ગર ને પાસ્તા અને એ જ બધું ખાવું છે, એમ અને એમાં કેલરીઝ બહુ જ વધારે હોય છે.
સાચી વાત છે. આમ જોઈએ ને તો. ફાસ્ટ ફૂડ છે, એનો અત્યારે બાળકોને બહુ ક્રેઝ છે. પણ આપણે જોઈએ છીએ કે, આપણા ઘરમાં આપણે શું છે કે, હોમમેડ ફૂડ બનાવીએ છીએ કે, હાલો દાળ-ભાત, શાક રોટલી છે એવું. ઉપરાંત આપણે થેપલા છે, ઢોકળા છે, મુઠિયા છે, એવું બધું જે આપ પણે લોકો બનાવીએ છીએ તો આપણા ઘરમાં પરિવારના સભ્યો આ બધું ખાય જ છે.
હા.
અહ એવું નથી હોતું, કે હા ભાઈ ચાલો પણ અને એનું મહત્ત્વ પણ આપણે સમજવું જોઈએ. કે ભઈ રોજે રોજ ફાસ્ટ ફૂડ ખાવાથી તો શું શરીર બગડે છે, જાત-જાતના રોગો પણ થાય. એમાં વધારે પડતો મેંદો વપરાય છે. તો એ આપણને એક જાતે ચરબીના થર જ કરે છે. અને પછી બાળકોમાં કે આપ પણામાં બધે મેદસ્વીતા જ આવે છે, મોટે ભાગે.
હા. મેંદો તો અત્યારે, મેંદો તો અત્યારે વાઈટ ઝેર જ છે. કે વાઈટ ઝેરમાં નમક છે, મેંદો છે, અહ શુગર છે, એ બધું વાઈટ ઝેર છે. પણ આ જે ફાસ્ટ ફૂડ છે, એ બહારનું જે વસ્તુઓ છે, એમાં તો એ જ વસ્તુ વધારે હોય છે.
હા, એ જ, એ જ. એટલે જ ને. અહ અને મેંદાવાળી વસ્ તું છે એ આપણને ખૂબ જ નુકસાનકારક છે. અને ફાસ્ટ ફૂડમાં મોટે ભાગે આપણે જોઈએ છીએ તો મેંદો અથવા તો જે અહ બધા એની અંદર સ જે બધા અહ સામગ્રી બધી વપરાય છે, ઈન્ટ્રીલ્યન્સ વપરાય છે તે બહુ જ નુકસાનકારક છે, અમુક તો આપણે જોઈએ તો. અને લોકો સમજેઈ છે. પણ હા, ક્યારેક ખાય તો વાંધો નથી. પણ આપણે રોજે રોજ ના ખાવું જોઈએ.
હા, એ તો છે જ ને. હવે ક્યારેક-ક્યારેક તો અહ કદાચ અઠવાડિયામાં, દસ દિવસમાં એકાદી વાર ખાય તો શરીરને એટલું નુકસાન થતું નથી એમ. પન જો રોજે રોજ ફાસ્ટ ફૂડ ખાવામાં આવે તો શરીરને સારી એવી અહ નુકસાન કરી શકે છે, આપણા ઓર્ગન્સને ડેમેજ કરી શકે છે. અહ હાર્ટ બ્લોકેજ કરી શકે છે. એ બધું બહુ જ જરૂરી છે, કે હોમમેડ ફૂડ ખાવું જોઈએ એમ.
હા એટલે અહ જો ફાસ્ટ ફૂડના એમાં ફાય ગેરફાયદા કેવા છે કે આપણે એમની અંદર તેલ વધારે હોય, મીઠ ઠું, ખાંડ એટલે ચરબી વધી જાય. અને ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર જેવા પણ રોગ થાય છે. અને ઘણી વખત ત આપણને હાર્ટ એટેક જેવી સમસ્યા એઈ ઊભી થાય. અને એના આ ફૂડની અંદર શું છે? વિટામિન ને, ખનીજ ને, ફાઈબર ને એ બધું બહુ હોતું નથી. અને હોય તોઈ પણ એ કેવું છે કે એકદમ ફાસ્ટ ફ્લેમ ઉપર એ લોકો આ બધું બનાવે છે. તો એને લીધે એની અંદર જે બધું તત્ ત્વો હોય ને જે સારા તત્વો, એ બધા એમાં બળી જાય છે. એટલે એ આપણને કોઈ ફાયદો જ નથી કરતું.
હમમ. એ ફાસ્ટ ફૂડ નામ જ એટલે છે કે જલ્દી બની જાય છે અને ફાસ્ટ ગેસે બને છે એ એટલે અ એ બધા તત્વોને નાશ પામે છે એમ એમાં એના જે સારા તત્વો હોય છે તે બધા નાશ પામે છે એમ.
હા જો હવે એની સામે આપણે હોમ મેડ ફૂડ ની વાત કરીએ તો એક તો આપડે કેવું કે ઘરે તાજું ને તાજું જ બનાવશું આપ આપણ ને કય એવું નથી કે આજનું કાલે કે કાલનું વાસી હશે તો એવું નથી એટલે એ તો તાજું હશે. બીજું એવું હશે કે, આપણે સ્વચ્છ હશે કારણ કે આપણે બધી વસ્તુ જે વાપરીએ છીએ શાકભાજી, થી લઈને બધું શાકભાજી ને એવું ધોઈ નાખીએ છીએ. તો બાકી બધી કોઈ પણ વસ્તુ આપણેે બનાવાની, હોય તો સરસ થી ચાડીને પહેલા તો સાફ કરીને પછી આપણેે બધી વસ્તુ નો આપણે ઉ ઉપયોગ લઈએ છીએ અટલે, એ એટલે આપણું એ સ્વચ્છ હોય સંતુલિત હોય પાછું આપણે, કેવું લેજો દાળ-ભાત, શાક-રોટલી, કઠોળ, દહીં, સલાડ છે, ફળ છે એવું બધું આપણે જે ઘરે બનાવી એમાં આ બધું હોય છે કે આ બધું આ આપણા આ જે ભોજન છે ને એ આપણા શરીરને, હા બધા જ પોષક તત્વો પૂરા પાડે છે. એટલે આ આ આપણે જરૂરી છે.
હમમ. અત્યારે અત્યારે જો દાળ ભાત તો દાળ ભાત તો એમ કે દાળમાં પૂરતે પૂરતું પ્રોટીન હોય છે, ભાત ભાતમાં આપણને આપણા આપણી સ્કીનને હેરને એ બધું સારું કરે એ બધા ત્ તત્વો હોય છે. પ્લસ શાકભાજી ગ્રીન સબ્જી હોય છે તો એમાં આયન, વિટામિન્સ એ બધું હોય છે. રોટલીમાં આપણને ગ્લુટેન મળે છે. એટલે બધી વસ્તુ આપણને ઘરમાં જો સાદું સાદું દાળ, ભાત, શાક, રોટલી ખાઇયે તો આપણને બધું જ મળી જાય છે એમ.
એટલે આપણને આ એનાથી શું થાય રોગ પ્રતિકારક શક્તિ આપડી વધે. જો આ બધા આપણને પોષક તત્વો મળે તો રોગ પ્રતિકારક શક્તિ વધે તો આપણને જલ્દી થી, કોઈ રોગ ના થાય પછી આપણી પાચન ક્રિયા સુધરે તો એનાથી આપણે પેટ, ના રોગ કે આ કે તે કે એવું કઈ ના મળે અને આપણા સ શરીર ને શક્તિ આપે છે આજે આપણું જે, ભોજન છે એ આપણા શરીર ને શક્તિ આપે છે. અને આમ લાંબા સમય સુધી આપડું સ્વાસ્થ્ય સારું રે છે. કે એ આપણને જલ્દી થી બીમાર નથી પડવા દેતા કે કોઈ બીજી, કોઈ બીમારી જલ્દીથી આપણને થાતી નથી. અને આપણા ઘરનું ભોજન બનાવીએ ત્યારે આપણે એકદમ સ્વચ્છતા જાળવીએ છીએ. અને આપણે ગુણવત્તા પણ જોઈએ છીએ કે ભાઈ અ સ સારા શાકભાજી આપડે બહારના બહારના જે ફાસ્ટ ફૂડ ખાઈએ તો એમાં કેવું શાક ભાજી છે સળેલું છે એવું કાઈ એમાં ધ્યાનમાં નથી રાખવામાં આવતું. તો આપણે એ બધું ધ્યાનમાં રાખીએ છીએ એટલે એ વ ઘરે એ સારું છે.
એટલે જ હોમમેડ ફૂડ બહુ સારું છે. કે હોમમેડમાં આપડે ખાલી શાક-રોટલી બી ખાઈએ ને, તો બી એમાં આપણને પૂરતું પોષણ મળી જાય છે. કે જયારે આપડે બારનું બહુ બધું ખાઈએ કે, ફાસ્ટ ફૂડ આપડે વધારે પડતું ખાઈએ તો, બી આપણને એમાં પૂરતા તત્વો મળતા નથી એમ.
અને આપડે આ જોઈએ તો, જો તમે ફાસ્ટ ફૂડ ખાવા જઈએ, આપડે બારે તો કેટલું મોંઘું પડે, આમ એકદમ ખર્ચો વધી જાય, એનો જયારે આપડે ઘરે આપણેે જે ભોજન બનાવીએ છીએ, ઈ ઓછા ખર્ચો આમાં બને અને છતાં. પણ એના પ્રમાણમાં પૌષ્ટિક હોય છે. અને આરોગ્ય વાળું આરોગ્યપ્રદ હોય છે, એટલે એમ એમ પણ ઘણો બધો ફરક પડે છે.
હા, સાચી વાત છે, એ એમ તો આપણને ફાસ્ટ ફૂડ કરતાં તો પાંચ ગણું સસ્તું પડે છે, આપણું ઘરનું ફૂડ કે બહુ જ બહુ જ નજીવા નજીવાદરે બની જાય છે. આપણે આપણેે આપણે હાઈજીનિક નું ધ્યાન રાખીએ છીએ, હાઈજીન રી તે આપડે બનાવીએ છીએ, પ્લસ આપડે સારા એવા શાકભાજીઓ વાપરીએ છીએ. ઘઉ, ચોખા આપણે બધું સાફ કરીને વાપરીયે છીએ. તો હવે ત્યાં કોઈ અ ફાસ્ટ ફૂડ બનાવવા વાળા હોય એ, બધું ધ્યાન રાખે. થતા નથી, અને એના લીધે આપણા શરીરને બી બહુ નુકસાન થાય છે કે, બધા રોગો થાય છે ને બધું એમ.
એટલે આપણે આજે જોઈએ છે કે, બાળકો અને યુવાનોમાં ખાસ કરીને બહુ ફાસ્ટ ફૂડ નો શોખ વધી ગયો છે, પણ જો આપણે માતા-પિતા જ જ આપણે બાળકોને જો પહેલે થી એવું થોડુંક સમજાવીએ કે. હા, આ ખોરાક. હા, ક્યારેક ક્યારેક આપણે લઈ જઈએ, અને ખવડાવીએ પણ ખરા અથવા તો આપણેે ઘરે બનાવી દઈએ એવુ. વસ્તુ જો ઘરે બનાવી દઈ ને તો. આપણને હવે ખબર છે કે, આપણે આ મોબાઈલ ઉપરથી બધી જ વાનગીઓની રેસીપીને આપણે બધાને આવડી જ જાય છે. તો જો આપડે બાળકોને એ બધું ઘરે બનાવી દઈએ ને, તો એ લોકો બારે જવાનું નહી કરે, અને ઘરે આપણે સારી રીતે બનાવી શકીશું અને એમાં. ખર્ચોય ઓછો લાગશે, અને એની ગુણવત્તા જળવાઈ રહેશે, સ્વચ્છતાય જળવાઈ રહેશે.
હા, સાચી વાત છે. સારું ચાલો, હવે આ રીતે આ ટોપિક પર વાત કરવાની મજા આવી. અને ફરીથી આપણે મળીશું. ઓકે ચાલો, જય કૃષ્ણ. હા, બાય જય શ્રી કૃષ્ણ.